હેલો
હા, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
અમે પણ બી મજામાં, શું કરતા હતા?
બસ આ જમવાની તૈયારી.
હાચી વાત હે.
હા, તમે શું કરો?
બસ અમે જમીને હવે પતી ગયું કામ.
હા.
કે હવે મોબાઈલ ઉપર થોડું કામ બાત કરી લે બધાથી.
હા બરાબર જમી લીધું.
હાઓ તો જોઈ ને મો સમ અમે કેવું આપણે હોવે નઈ ચોમાસું અલગ આવે ઉનાળુ અલગ આવે. શિયાળું અલગ આવે.
હા એજ નહી હમણાં મોસમ ચાલે છે. બધી જગ્યા કી ચડ કી ચડ-
કીચડ અને મચ્છરબી પણ કેટલા થયા નહીં.
હા હા એ જ તો.
કેટલા બધા મોજ મો- મચ્છર હો તો આપ પેલા મચ્છર આપણે છોકરાને-
ચોમાસાના માં છે ને અને પાણી- ન બહુ બધા બીમાર છે એ ચોમાસામાં મચ્છર- ર આવે છે એટલે ડેન્ગુ મલેરિયા અને એવું બધું થાય છે હમણાં- અમારા ઘરમાં જોવઓ ને બધા માંનર પડી ગયા.
સાાચી વાત સાચી વાત એ. કે ચોમાસા બધું પાણી ભરેલ હોય ને એના માટે વધારે એને પેલા નીબડા ની- ઉપરાંત બધા જાઝાડ લોકો હોયને તો એ બી વધારે મચ્છરનો એ હોય. સાચી વાત ને એનાથી આપણેે મોટા માણસ બી બીમાર પડીએ તો- છોકરા તો વધારે પડે. તો ઝેર છડી જાય મચ્છર- કેળદોને મચ્છર બી હવે તો કેવા થાય ડેન્ગુ એ કે- મચ્છર કેણથી શું થાય કે ડેન્ગુ થઈ ગયું.
હા એજ હમણાં મલેરિયા અને ડેન્ગુ નું પણ બહુ-
હાચી વાત હે.
એજ એટલે ચોમાસા ન ઋતુ તો મને ગમતું જ નથી. કે બહુ બધું કીચળ વરસાદ ભરાઈ જાય બધી જગ્યા-
તો ચોમાસામાં તો આપણે નાના છોકરોનું તો બહુ ધ્યાન રાખવું પડે.
હા બઉુ ધ્યાન રાખકું પડે છે એ લોકો-
હજ મચ્છર કેઢવાની પેરુ નહી આવતી આ બધ- બધા છોકરા ને લગવાડે ને ઉગવાડ તો સારું કેવાય સરસો નું તેલ હોવે- ઓ બી આપણે છોકરોને લગવાડીએને તો એનાથી પણ મચ્છર ના કેહેણે-
હા.
સાચી વાદ હેને.
એ જ.
ને અમે બહાર ખુલ્લામ તો ઊંઘવાની જરૂર જ નહીં.
હાવે બહાર તો સુવાય જ નહી ચોમાસામાં તો. મને તો ઠંડીનું મોસમ જ ગમે છે કેમ કે ઠંડીઓના મોસમમાં મતલબ ઠંડક તો પડે જ છે પણ- એ ઠંડક માં પણ સુવાની પણ મજા આવે બધા કામ થી પણ સારું. ગરમીને ચોમાસું મને ગમતું નથી. ગરમીમાં એટલો તાપ પડે છે કશે જવાતું પણ નથી કઈ કામ બી ના થાય.
મચ્છર કેડી એ હા ભુલા તો પપ- તુ હચ ફોન માટે આપણે ગમે તે જઈએ ને બધું બહાર જઈએ ને ચોમાસા તો બી આ છોકરાને બહુ- ક્યા કરાવાનું આપણે.?
હામમ
હાજી વાત જ નહી.
સાચી વાત છે.
હમ.
હ બહુ ધ્યાન રાખુ એકલે મને તો ચોમાશુ ગમતુ જ નથી.
હજી વાત મને પણ મળી ને ગમતું. મને-
ખાય કઈ પણ કામના જ કામ જ ના થાય.
સાચી વાત હે એનાથી સારું તું શિયાળું શિયાળું કેવાય.
હા મને બી શિયાળો નો મોસમ બહુ ગમે છે.
હાછી ઓ પેલું મસ્ત થાય શિયાળોમાં મજા આવે.
હા એજ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને બધુંમાં સારું હોય કામ બી સારી રીતે થાય કપડાં પણ સુકાઈ જાય ઘરનું કામ ભી થઈ જાય બરાબર, અને વધારે એમાં, હા કઈ તકલીફ નહી હોય. તે શિયાળાના મોસમ બાકી ગરમી નું મોસમ તો મને ગમે જ નઈ.
હાચી વાત હૈ.
તમને કયો મોસમ ગમે છે.?
મને તુ શિયાળુ.
હા હા એ જ! તમને પણ ઉનાળો ઉનાળો નહીં ગમતો.?
મને ઉનાળો તો બિલકુલ ના ગમે કેટલી બધી બાપા ગરમી પડતી હોવે.
હા એ જ તો,
આપે ગરમી મે બધા ના સાંભળી મે હક ટકાઈ ગયું પેલું થઈ ગયું એ તો મને બહુ બીક લાગે.
હા એજ તો ગરમીમાં આવુ કેટલું બધું થાય છે.?
હાચી વાત હે.
એજ તો કેમ કે ગરમીમાં કેટલું બધું એવું સાંભળવામાં આવે કે આજ આ થયું આજે તે થયું ગરમીના કારણે લોકોને હાર્ટ એટેક આવે છે એટલે કેટલું બધું થાય છે.?
સાચી વાત હે.
હમ એટલે આપણને મને ગરમી તો ગમે જ નઈ.
એનાથી હારું મસ્ત શિયાળું સારું શિયાળા મેં ગમે તે આપણે વસ્તુ બનાઇએ તો ખરાબ ના થાય. આપણે ઘડી ક વાર લાઈટ બી નહી હોવે તો તો બી આપણે ચાલે.
હા એકવાર લાાઈટ ના હોય તો બી ચાલે ઠંડી ના મોસમ ઉનાળામાં અને ચોમાસા માં લઈટ જાય.? તો આપણને કેટલી તકલીફ પડે છે ઉનાળામાં આપણને તાપ લાગે ગરમી લાગે લાઈટ ના હોય તો ચોમાસામાં લાઈટ ના હોય તો બધા નાના નાના જીવડા ને કેવા કેવા હોય જનાવર તે આપણને આવી જાય તો દેખાય પણ નઈ લાઇટ ના હોય તો ચોમાસામાં ને ચોમાસામાં તો એટલી લાઈટ જાય છે ને, કઈ હોય ન
હાચી વાત હે.
હમમ
હમમ
એટલે જ શિયાળો સૌથી બેસ્ટ છે.
હા
અમે તો અમે તો શું કરીએ બધા ગામમાં ભેગા થાય ગામમાં જઈએ ક્યારેક શિયાળામાં મોસમમા તો બધા ભેગા થાય રાતના ને તાપણું કરે છે કરીએ બધા. હમ તો કેટલું સારું લાગે બધા ભેગા થાય તાપણું કરે ત્યારે જે.
હમ
હમ શિયાળામાં કશે ફરવા જવાનું હોય ને તો બી સારું. કેમ કે ઠંડક હોય તો મતલબ ફરાય એનું ઉનાળામાં કશે ફરવા જવાનું હોય એટલે કેટલું ફરાય પણ ની એમને ગરમીના કારણે બઉ પરેશાન થઈ જાય. હમ
હમ અને એનાથી હારું શિયાળું સારું કેવાય.
હા
હા અને શિયાળો ભી બહુ ગમે.
હા એજ તો, ચોમાસામાં કશે જવાના ફરવાના ફરવા તમે?
કઈ જગ્યા?
ચોમાસામાં કશે ફરવા જવાના?
હા સમસમને હા સમસમમાં જઇયે સમસમ તો બહાર આપણે. ગાડી લઈને જઈએ તો બહુ ફરવાની મઝા આવે છે.
હમ, હમણા. હાચી વાત છે. હમણાં તમે ફરવા જઓ, લોંગ ડ્રાઈવ પર જાઓ તો કેટલી મજા આવે.
હાચી વાત હૈ.
હમ.
હમ ઠંડો ઠંડો પવન આવતો હોવે.
હા.
બધા આપે ફેમિલી બધા હંગાતે હોય ને ગાડીમે તો બઉ મજા આવે.
મઝા આવે હા.
એના માટેના ચોમાસાના બહાર જયે તો બી કેટલો બધો આમ, બાર કિચ્ચડ પીચડ પડ્યો રેવે હે.
હહ
મ મન કીચડ મે જાવાનું ના ગમે. પેલું ઠંડો પવન આવતો હોય ને તો મઝા આવે.
પણ ના ગમે કિચડમાં જવાનું ને.
પેન નંબર લખે ને તો હા હમ હાચી વાત હે.
હમ.
હમ બાકી, બાકી બસ ને ગરમીના માં ગરમીના માં લાઈટ ઘડીક ભર ના હોય તો આપણે કેવું લાગતું હશે નઈ?
હા મને તો ગમે જ ની. રાજસ્થાનમાં તો પાછું કેટલું બધું તાવ ગરમીમાં હોય છે.
હાચી વાત હૈ.
એજ તો
હમ.
કેટલી ગરમી હોય છે ત્યાં, ઉના રાજસ્થાનમાં. ઠંડી પણ બહુ હોય છે રાજસ્થાનમાં તો ઠંડીના ટાઈમ.
હાચી વાત હે હમ. એના માટે આપ આપણે ગરમીના મોસમ મેં. લાઈટ આપણે ઘરે મે ઇન્વેર્ટર હોવેને તો બી આપણે સારું કેવાય.
હા એજ ઇન્વર્ટર તો હોવું જ જોયે ઘર
અને લાઈટનું જાય ને તો બી આપને ખબર ના પડે.
હા હા એજ તો ગરમીમાં તો ઇન્વર્ટર હોવું જ જોઈએ. હા.
હમ.
અહીંયા હોય.
બાકી, એના માટે શિયાળું બી સારું કહેવાય.
હાઉ શિયાળો બી સારું.
સારું છે. હાચી વાત હે ને.
હા.
હમ હમ એના માટે ગરમી શિયાળામી બધા આપણે ઘ ભલે કલાક પરર કલાક પર લાઈટ ના આવે ને તો બી આપણે બધા લાઈટ નહી હોવે, પંખા ના ચાલે તો બી આપણે ઘરમે ઊંઘી સુઈ જઇએને તો બી આપણે કોઈ તકલીફ નહીં.
હા હાચી વાત છે. એ જ તો.
ત મને કયો મોસમ ગમે છે?
મને તો શિયાળો જ ગમે છે.
એવું?
અને તમને?
બસ અમને મને બી શિયાળો જ ગમે એલે આમ ઉનાળા પણ તો કેવું ગમે છે બહાર ઠંડુ પવન આવ તો હશે એ મને બહુ સારું લાગે.
હા. નવ
ઠંડુ ઠંડો પવન આવતો હોયને, બધા આપણે ફેમિલી ગાડી મે બહાર ફરવા જઈએ, તો એને સારું કહેવાય. મજા આવે, બધા હંગાતો હોય, તો આપ
કપડા પણ નહી સુખેને, કઈ પણ ના થાય એમ.
આપણે બધા ભો ઘેર મે ખાવાનું બનાયને લઈન જઈએ, બહાર ખાઈએ ઠંડો પવન તો બી ઓર મજા આવે હને?
હા એ છ.
હાચી વાત હેક નહી.
હા, હાચી વાત છે. પણ એમ છે ને, જોવા જઈએ તો બધા મોસમ ત્રણેય મોસમ છે ને, ખુબ જ જરૂરી છે. આપણા માટે. કેમ કે ચોમાસામાં અગર વરસાદ નહીં વરે તો આપણને કે અનાજ નહી પાકશે. ખેડૂતો શું? પાક ઉગાવશે તો આપણે કેવી રીતે ખાશું એમજ ઉનાળો પણ એ જરૂરી છે. ઉનાળો પણ ખેતી માટે ખુબ જ જરૂરી છે. એટલે ધરતીમાં ધરતી પર ત્રણેઉ ઋતુ ખુબ જ જરૂરી છે. સંતુલન બરાબર હોવું જ હ બંને ત્રણે ઋતુનું
હમ. મને તમારા સાથે વાત કરતો બહુ સારું લાગુ છે. બહુ મ
મને પણ બહુ સારું લાગ્યું. બધું જાણવા મળ્યું, તમારી સાથે વાત કરીને. ચાલો, ફરી પાછું આપણે બીજા ટોપિક પર વાત કરજો.
હાચી વાત. ચલો હવે, મૂકીએ બધું અમે મજા આઈ છે આજ વાત કરવાની.
હા હા. ચાલો, રાધે રાધે.
રાધે રાધે. કોઈ ભી હ.